પછી મારો
હા તમને આવે છે
હા આવે છે.
હા, તો ટોપિક તમે બોલો કે હું બોલું
કયો કયો તમે કહયો ટોપિક
હા તો ટોપિક છે જો એક દિવસ માટે તમને મીન્સ કે આપડે કેવી જાનવરને પાડીએ એવી રીતે તમને માણસને પાડે તો કયા જાનવર પાડે મીન્સ કે ખબર નહિ તમે બોલો નવો ક્વેશ્ચન હોય તો મા ની ક્વેશ્ચન
ઓકે તો ક્વેશ્ચની કે આજના દિવસ નું સ્કેડ્યુલ કેવું કઈ કહી દયો ને આપણે રહ્યું કે કેવો રહ્યો દિવસ કેવા તમને અત્યારે અત્યારે જે સમય પહોંચ્યા આપે, એ સમય પ્રમાણે આજના દિવસ સપનામ પ્રોડક્ટિવ લાગે છે, આજ બધ દિવસ તમારો પ્રોડક્ટિવ ગયો, પોઝિટિવ ગયો કે નેગેટિવ ગયો બેકાર ગયો એ રીતે
હમ્મ પોઝીટીવ કયો આખ દીવસ સાર કયો મું ડકી
બરાબર
એટલે આજ અમે શોપિંગ કરવા ગયા હતા તો પેલા તો દસ વાગે, મીન્સ કે બધી દુકા ને એવું ખુલે તો બેઠા તા મીન્સ કે મારા દીદીનું પણ કામ હતું એટલે વેલા ગયા હતા. એમના ફ્રેન્ડસ પણ આયા હતા તો એમના દીદી ને એ એમની ફ્રેન્ડ હતા તે મસ્ત તો કાર ડ્રાાઈવ કરતા હતા. તો મને એવું થું કે મારે પણ આવું શીખવું છે કાર ડ્રાાઈવિંગ એમ અચ્છા મેં સ શોપિંગ કરી પછી લેટ થઈ ગયું એટલે જમાં લેટ એમાં પ ઘરે આયા
બરાબર છે
હમ્મ
હા તો પછી આગળ તો પછી દિવસ મારે એવું છે કે આજનો દિવસ તો થેલો છે
તમારો અવાજ દૂર થી આવે છે
હલો આવે છે સરકો હવે
હ
તેમ આજનો દિવસ પ્રોડક્ટિવ અને સારો જ ગયો છે પણ વધારે બીઝી આમાં એવું છે ચાર દિવસથી વધારે દિવસો બીજી જાય એવું લાગે છે પ્રોડક્ટીવ ઘણા બધા કહી શકાય પ્રોડક્ટ ધડા ઘણા દિવસો એવ વિચાર આવે કે આજના દિવસ આખો ફેલે જ ગયો ને હમણા આ પ્રોડક્ટીવ આપણેે કઈ ખરીદ કરી શકતા નથી એ પ્રમાણે સાપેક્ષે વિચારીએ ને તો આજનો દિવસ એવું થાય ઘણું બધું સારો જાય છે આપણું એમ તે તતે સવારે જે ધંધામાં જે આપણે કામ છે એ ત્યા લેવલિંગ બધું કામ શરૂું છે સવારનો ટ્રેક ટ્રેક ને જેસીબી ને બધું અમારે ચફલું છે કૉંટીનીયુ તતો તે પ્રમાણે આવી વર્ક કરી ગ્યા પછી બપોરે થોડો ગણો તો ફ્રી ને એ હો કેમકે જમવાનું બ્રેક એટલે પાછું જે બીજી જગ્યાએ છેપ એ અલગ છે ભાઈ અલગ જગ્યા જાય ત્યારે થોડુંક એકાદ બે કલાક નવરાશ જેવું હો હતું ના પછી એવું છે તો પેલા ઘરે જમવા આવવું પડતું કે પછી બપોરે આ ઘરે આવી જાવ પછી કઈ પાછું જાવ નહી વીસ જેવું કિલોમીટર જાય થાય અ તો પછી એવુ ટિફિન લઈને જવાનું શરૂ કરું એટલે એં બહાને લતેન ત્યાં રહેવાય અને પછી પાછું કામ શરૂ થઇ જાય બપોરે એટલે પાછું કન્ટિન્યુ પાચ છ વાગ્યા સુધી ચાલયા કરે ઘણું બધૂ પ્રોડક્ટવાધે કામ થયું સારું થોડું ઘણું બીજ બીજા એસ્ટ્રા કામ હતા એ થોડા ઘણા પડ્યા રિયા અને પછી અહીંયા આવી નહી તે દરરોજ એક્ટિવિટી મારે વોલીબોલ રમવા જવું પડે એ રૂટીન છે પણ હમણાં ત્રણ ચાર દિવસ થી કન્ટિન્યુ થાય છે કે બે દિવસ થી ખરાબ થાય કે રમવાનું નથ જવાનુ ટાઈમ નથી થતો ઘરે આવી. એટલે થોડું વધારે બીઝી. તે પણ આ બરાબર છે હાવ નવરા રસ કરતા ખાલી ખાલી દિમાગ ચેતાન કા ઘર એની કરતા. થોડુંક વધારે ફીલ સારું થાય.
બરાબર.
તો પછી કયો ટોપિક કે.
ઊભા રો કવ.
ક્યો.
જો તમને ભવિષ્ય જોવાની શક્તિ મળે તો તમે શું જોવો.
અ હું વિચારું ને તો હું કઈ જ જોઉ નહી. મને પેલે થી એવું આમ. અંદરથી એવું કે ભવિષ્ય રીતે એવું બધા એમ કેને જ્યોતિષ જોવા જવું મને ઘરેથી મમ્મી પપ્પા કે મને તારી કુંડલી કાઢી ને આપ. ફોન કે કંઈક પડી તારા આગળ મારા ડોક્યુમેન્ટ મારી આગળ મોસ્ટોપ હોય. તારી આગળ હોય ને તો મને આપજે એમ પણ હું કોઈ દી આપું જ નહી મને પહેલેથી જ ઇન્ટ્રેસ્ટ નઈ આમ જ્યોતિષ જોવડાવ. ભવિષ્ય જોવડાવું એની કરતા.
એ જ્યોતિષની તો નહી કેતી એટલે. તમારે ખાલી એક સ્પેસિફિક હોય હ.
અને એમ એમાં જ તે કઉં છું ટોપિક ઈ જ છે કે. કે જોવાનું પહેલે થી મારું એ ના ફાવે એનું કારણ છે ભવિષ્ય તો ધારો કે તમે વિચારો. કે કાલે આપડે ભવિષ્ય જોઈ લીધું. ભવિષ્યમાં મારે આ કામ કરવાનું કે આ કામ મારું સક્સેસફુલ થાય. તો પછી એ. હવે ઈ વિચારીને તમે મગજમાં તમે આમ બેહી જાવ બે તો આ થવાનું છે ને બેસી રયો તો થવા નું નથી. નક્કી જ છે એમ. આ તો આપણને મળી જ જવાનું છે ને એટલે તમને પછી કામ કરવાવામાં રસ હોય ને અગાઉથી ખબર પડી જાય. કે આ તો મળવાનું જ છે ન કે તમને ખબર ન હોય ને ઓચિંતાનું એ કામ મળે ને કે તમને. કઈક એવું ગિફ્ટ મળે રિવોર્ડ મળે એ વધારે મજા આવે. એટલે ભવિષ્ય હું જોવ જ નહીં તમે શું તમારું શું કેવું છે.
ઓહો.
તમારુ શું કેવું છે એમ.
હા ભવિષ્યવાળું.
હમ્મ.
મેં તો હું જોઉં. મે જોવું માગું તો પેલું કલ્કી અવતાર આવવાનો છે. એને વિશે જોવ કે. કોન કલ્કી અવતાર હોય ને રિયલ માં એવું બધું હોય કે ખાલી. પુરાણમાં એવું છે એમ.
સમજી ગયો.
હમ.
બીજું કઈ એક જ તે ખાલી.
બસ ખાલી એ જ ને યુગ ને નાશ થતા જોવો છે ખાલી.
શું જોવું છે.
દુનિયા નો નાશ થાય ખબર સતયુગ નો અંત આવે એવું.
તો કેમ પણ એવું જોવું છે દુનિયાનો નાશ થતો.
હા
ગજબ પોતાનો એ નાશ થાય ને તો દુનિયા નો થાય દુનિયામાં આપડેય આવી જાય એમ.
આપડો નાશ તો થવાનો જ છે વેલો કે મારો. દુનિયા નો નાશ અતારે થાય તે હારું જોવાય તો ખરું.
કોરોના નો સમય દુનિયા નાશ જેવો જ હતો એ તો જોઈ લીધો છે. આમાં
તો પછી શું કે વરસાદ વરસાદ ટોપિકમાં આપણે લઈએ કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે? ચાલઈ એકત બે દિવસથી.
કાલે પડ્યો તો ને આજે થોડો પડ્યો હતો બપોરે. તમારે ત્યાં છે?
એટલે એવું ઝરમર કોક ફર ફર આવી ને ભ જાય પણ એવું બધું કેવા લાયક તો છે જ નને વરસાદ પડ્યો એમ કે પડી નહી ઘડી. કેટલું એક બે મિનિટ
ફુંવારુ વાળો કેમ આપડે હોય એ રીતે
હમણાં પણ થોડા થોડા છાડા પરત છે પણ નહી બહુ પડતા.
પ્રોપર જે વરસાદ કહેવાના એક જ નથી જ પડતો.
હમ્મ.
બરાબર છે.
તો મેં એક ક્વેશ્ચન પૂછું!
પૂછો પૂછો
હમ જો દરેક વિચાર સ્ક્રીન પર દેખાય તો! તમે હા બસ ખાલી આટલું છે તો
તો એટલે શું બનતો શું બોલવું એ મે એમ.
ખાલી ક્વેશ્ચન છે ઓકે દરેક તમારો વિચાર સ્ક્રીન પર દેખાય તો તમે શું? એવું કઈ નહ આગળ ખાલી બસ આટલું જ છે.
અને એવું કઈક આપડે વિચારીએ કે તમારો વિચાર સ્ક્રીન ઉપર દેખાય તમે જે વિચારવા માંગો છો ઈ તો તમે શું કરશો એમ તો તમે શું કરો સ્ક્રીનેર તમારો પગને દેખાય જાય.
ના ગમે વ પ્રઇવેસી જ ગમે કેમ ક તો કેટલું વિચારીએ આપડે. તો આપડે એને કેટલા બધા એમ કેવું કે કોઈ કોઈને બોલવું હોય તો જ બોલે બરાબર. વિચાર તો એવું ના હોય કે આપડણે વિચારવું હોય તો જ વિચારાય. એને બ આવી જાય વિચારતો એટલે પછી આપણને વોઇસ નો ઘોંઘાટ કેવું કેવાય એવું થાય.
બરાબર છે ના એ સાચી વાત છે. પણ એમાં એવું છે કાબુ કરીએે કે પણ બહ બહ એડવાન્સ વાત છે એ. આપણી વાત જ નથી રેગ્યુલર માણસોની વાત જ નથી. મહ છેને એ લોકો કરી શકે. થાય નહી રેગ્યુલર લાઈફ છે એમાં થવાનું નથી ઇમ્પોસિબલ વાત છે.
હા.
એ પણ એ સારી વાત આપણેેને આપડણે કંટાળી જઈએ. કે આપડો વિચાર કોકને દેખાય જાય ન વિચાર તો આપણે બોલીએ એ સારું આપડણે ઈચ્છી ને બોલી શકીએ કે ખરાબ બોલવય ખરાબ ઈચ્છીને બોલી શકે વિચાર તમે કે જેવા હોય એવા દેખાય આવે એટલે એની કરતા ન દેખાય એ જ વધારે સારું છે‌.
હા આની પર એક ગુજરાતી મુવી પણ હતું. પણ મને યાદ નહીં મુવીન નામ પણ એમાં હીરો હોય તે ખબર નય કંટાળી જાય છે કશી બાબતથી પછી ભગવાન પાસે એવું કે છે કે આવું કેમ થાય છે? તો પછી એમને જે કડાચ છે એવું નામ છે ફક્ત મહિલાઓ માટે. પછી હીરોને બધી ગર્લ્સની શું કેહેવાય? જે લોકો એ લોકો વિચારતા હોય તો બધું હંભળાતું હોય એવું.
હા જોયું મેં મુવી નથ જોયું પણ એ મે હીરો જોયો અમિતાભ બચ્ચન કદાચ એમાં છે. ભગવાન તરીકે અમિતાભ બચ્ચન પેલા જ આવે છે. અને એ જે છે એ જે હીરોમાં
હા
જોયલું એ પિક્ચર મારા ગુજરાતી બાકી છે તો તમારું ફેવરિટ ગુજરાતી મૂવી તમે જણાવો?
મે તો છેલ્લો દિવસ જોઈ છે મેં મૂવી બો ઓછી જોઈલી છે ગુજરાતીમાં એક તો છેલ્લો દિવસ જોઈ છે પછી બસ ના સુ નામ હતું એનું કોલેજ કોલેજ બસ કેવુ કંઈ હા એ ભી એ પણ પછી એક પેલું મુવી છે ખબર ભૂલી ગયો ના ભૂલી ગયો નઈ એનું આજે છેલ્લા દિવસમાં આવે છેને સેકન્ડ થોડોક ઝારો
હા ઝાડો એનું થ થઈ જશે અઅએ થઈ જશે એક છે ને ભૂલી ગયો એ કંઈ કદાચ એક છે
હા એ બહુ ફની મુવી છે કોમેડી મુવી છે તે બી મસ્ત છે
હમ્મ
થઈ જશે એ મને યાદ નહી પછી એક જોયતું સફળતા સફળતા જ ઝીરો કિલોમીટર ઈ એક જોયતુ. પછી એક નાડી દોશ જોયુંતું ને‌ એક આ ફક્ત મહિલાઓ માટે બસ આટલા જોયેલા છે.
મેં તો ગુજરાતી એ હા સમજી ગ્યો. મેં તો ગુજરાતી મારે પેલું ગુજરાતી મુવી તો મારૂ છેલ્લો દિવસ હતુ. એની પેલા ગુજરાતી મુવી કેમ કે ત્યારેક તો ખબરેય નોતી પડતી મુવીમા તી ગુજરાતી મુવી ત એ પ પેલીવાર ત્યારે જોયું ને કોલેજ લાઈફ મોજ મસ્તીમા મને એમ છેકે આઠ કે નવ વાર કૂલ જોયું હશે અત્યાર સુધીમાં ને ઇમા લેપટોપમા જોયુ મારે પડેલું સે નવરો થાય ક્યારેક જોતો હમણાં નથી કેટલા ટાઇમથી બે ત્રણ વર્ષ થઈ નહી જોયું હોય પછી થઈ જશે જોયેલું હે પછી
થ‌ઇ જશેમા હુ સ્ટોરી હે
થઈ જશે એમાં આ તે એક રિલેશનશીપ ઉપર પણ હોય છે અને એમાં છોકરી હોય ને પ્યોર વિગન હોય એને દૂધ કે માંસ મચ્છી કે એવું કાંઈ ન ખાતી હોય અને જે છોકરો હોયને ઈ પ્યોર એનર્જી બચાવતો હોય ઝાડવા વાવવા વારે વારે
જોયેલું છે મુવી જોયું છે.
એ એ જોયું હશે
એ જે ગર્લ હોય તે સિંગર હોય આઈ મીન આર જે માં હોય છે ને
હા આર જે માં હોય છે યસ યસ
હા મેં જોયું છે એ મુવી પણ મને ખબર નથી કે નામ આ છે
નામ છે ઓકે સ્ટોરી ખબર છે પછી નાડી દોષ જોયેલું છે પછી વશ ગુજરાતી મુવી જોયેલું છે પછી એક શ છે હું એકબાલ બઉ જોરદાર! બીજું એના બીજો ભાગને વેઇટ કરું છું પણ હવે આવતો નથી એ માઈન્ડ વાળું મૂવી છે હું એક બાલ આખું હું એક બાલ એક વાર જોજો ગુજરાતી મુવી છે, અને ચોરી ઉપર છે, પણ બઉ તમને આમ ખબર જ ન પડે આટલું બધું ગુજરાતી મુૂવી માં આટલું બધું માઇન્ડપંગ બનાવી શકાય એ કેટલા લેવલ નું છે પછી બીજો ભાગ આવે તો કલિયર થાય જેમ કે ક્લિયર થાય એવું નથી એવું છે, ડીપમાં મુવી
અહ
બાર મિનિટ થઈ ગઈ છે, આપડે તો કોલ કરજો બીજો
હ.